હું પણ મજામાં છું, તમે કેમ છો.
હું પણ મજામાં જ છું
એ બોલો બોલો પછી
આજે છે જેનાથી વાત કરવી જોઈએ આપણે
હેલો,
હેલ્લો,
હેલો આવાજ આવે છે
હા હા ઓડા આવે છે, આવે છે.
હા બોલો પછી આજનો સમય ઝડપે અ ઝડપી બદલલા તો સમય છે, નેતો દરરોજ નવી ટેકનોલોજી જે નવા શોધ નવા વ્યવસાય અને નવી તકો આપની સામે આવી રહી છે, આ બદલતા જગતમાં ફક્ત શાળાનું શિક્ષણ પૂરતું નથી તો જીવનમાં આગળ વધાર માટે સતત નવીન નવીન કૌશલ્ય શિકવી જરૂરી છે જે વ્યક્તિ શીખવાનું કાર્ય તે હંમેશા પ્રગતિ માર્ગો પર આગળ વધ વધતું રહે છે, છે.
હા તો પછી હું બી એમ જ કહીશ અ નવું અ નવી સ્કીલ શીખવું જોઈ જીવનમાં આ આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે આજના જમાનામાં દુનિયા ખુબ જ ઝડપથી બદલાઈ રહી છે, જેમ કે ટેકનોલોજી પછી અ વિદ્યાર્થીઓ હોય કે મોટા, મોટા માણસ બધા એ જીવનભર શીખતા રહેવું જોઈએ, શીખવાની કોઈ ઉંમર નથી, જેમ કે રોજ થોડુંક પણ નવી શીખીએ તો આપણું વધુ હોય. તું રહે છે, જેમ કે માનસ અત ચીપતો રહે તો તે સમય સાથે ચાલે છે, જેમ કે પાછળ નથી આવતો અને તો પછી આજે ઇન્ટરનેટ મોબાઈલ અને ઓનલાઈન કોર્સ દ્વારા ઘર બેઠા આપ નવા કૌશલ્ય શીખવી શકીએ, અ જેમ કે કોમ્પ્યુટર હોય ઇંગલિશ બોલવું પબ્લિક અને કૌશલ્ય એટલે કોઈ કામ યોગ્ય
અસકારાત્મક અને આત્મવિશ્વાસ સાથે કરવાની તા છે ને જેમ કે સંવાદ કૌશલ્ય ટર કૌશલ્ય ભાષા નું ન્યા નેતૃત્વ સમય વ્યવસ્થાપન સમસ્યાન ઉક-ઉકેલવાની ક્ષમતા ટીમવર્ક સર્જનશીલતા અને આર્થિક વ્યવસ્થા
આર્થિક વ્યવસ્થા પણ આ બધા જીવનમાં ઉપયોગ્ય કૌશલ્ય છે ને
હા જેમ કે આજના ઈનામાં આજના યુગમાં તો ઇન્ટરનેટ અહ ઘર બેઠા નેન મળી શકે જેમ કે યુટ્યુબ ઓનલાઈન ક્લાસ ઈ બુક શૈક્ષણિક વેબ સાઇટ અને તો મોબાઈલ અહ એપ દ્વારા નવી ભાષા પછી મ્યુઝિક ડિઝે ડિઝાઇન પ્રોબ્રેમ અહ પ્રો-પ્રોગ્રામ પછી કુકિંગ પેઇન્ટિંગ ફોટોગ્રાફી એવા બધા અહ ડીજિટલ અન અહ માર્કેટિંગ છે અને તો બીજા ઘના વિષય શીખવી બી શે કે છે અને તો આ જરૂરી છે. જેમ કે નવા અહ ત્યારે આપને લોકો છે આપને કોઈ પણ મુશ્કેલ કામ પૂરી મહેનતથી કરી શકીએ તો અહ જીવનમાં ભાવના મોટી પ્રેરણા આપે છે.
એકદમ સાચું બોલ્યા તમે કારણ નવીન કૌશલ્ય અહ શીખવાથી આત્મવિશ વિશ્વાસ વધે છે જયારે આપણે કોઈ નવી વસ્તુ શીખી અને તેના સફળતા મેળવી ત્યારે પોતાના પરનું વિશ્વાસ મજબૂત અહ બને છે અને હું પણ કરી શકું છું એ તો સકારાત્મક વિચાર જેમને છે કારણ જન્મે છે. કારણ વિદ્યાર્થીઓ માટે નવી કૌશલ્ય ખુબ મહત્વનું છે ને તો અભ્યાસ સાથે કોમ્પ્યુ ટર ઇંગ્લિશ સાર્વજનિક ભાષણ લેખન વિચ-વિચિત્રકલન સંગીત વિજ્ઞાન રોબોટિક્સ કો-કોર્ટિંગ અથવા ખેલ શીખવાતી તેમનું વ્યવ-વ્યક્તિક સર્વાંગિન વિકસિત થાય છે ને.
હા તો પછી મેં એના માટે ઘના મહાન વ્યક્તિઓ જીવનભર શીખતા રહા હતા તો ક્યારે એ નથી માન્યું હવે અમને બધું અહ સતત અહ નવું જ્ઞાન મળ્યું અને તો પોતાને સુધારવું આથી તેવું સફલ બને. તો નવી સ્કલ્સથી રોજગાર અને તો વ્યવસાયની અહ પણ વધે છે અને આજના યુગમાં કંપનીઓ આ લોકોને પસંદ કરે છે જે જેન જલ્દી નવી વસ્તુ શીખવી શકે. જેમ કે ટીમ સાથે કામ કરી શકે અને તો સમય બદલાઈ શકે તો શીખવા માટે અહ નિયમિત અહ પ્રેક્ટિસ જરૂરી જ છે જેમ કે રોજ થોડી મિનિટ અભ્યાસ કરો કરવાથી તો અહ પરિણામ મળે અહ મેટું પરિણામ હોય જેમ કે પછી પ્રશ્ન પૂછવા અહ ભૂલો અહ ભૂલોમાંથી શીખવું અને તો આહાર માનવી આ સફળતાનો મુખ્ય માં અહ મિત્રજ છે.
એકદમ સા જો કારણ કેવું છે કે નોકરી અને વ્યવસાયમાં પણ નવી કૌશલ્ય જરૂરી છે ને તો આજ જે અહ અનેક ક કંપનીઓ એવા કર્મચારીને પસંદ કરે છે કે જે નવી ટેકનોલોજી ઝડપી શીખી શકે, ટીમમાં કામ કરી શકે અને નવી પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે આ થી રોજગારની તક વધે છે અને કરીકર અહ કીર્દ ઉજ્જવળ બને છે. આજે ડિજીિટલ યુગમાં છે ને તો કમ્પુટર ઇન્ટરનેટ કૃત્રિમ બુધ તેમ હતા એ. આઈ, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ માર્કેટિંગ પછી ગ્રાફિક ડિઝાઇન વિડીયો, એડિટિંગ અને પ્રોગ્રામિંગ અ જેવી કૌશલ્ય ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી છે. આ કૌશલ્ય તી વ્ય વ્યક્તિ ઘર બેઠા પણ કમાઈ કરી શકે છે ને
હા તો મારા માટે માતા પિતા અને તો શિક્ષકો એ બાળકોની નવી વસ્તુઓ શીખવા વા માટે પ્રેરણા આપવી જોઈએ જેમ કે શાળાઓમાં પણ અભ્યાસ સાથે તો પ્રેક્ટ પ્રેક્ટિકલ કરાવ આવતું જ હતું પણ ધેન આપવું જોઈએ. રમતગમત વિજ્ઞાન પ્રયોગ પછી કલા સંગીત અને ટેકનોલોજી જેવી પ્રવૃત્તિ તીઓ ને બાલોકો ને શ વિકાસ થાય છે જેમ કે શીખવા માટે ધીરજ મહેનત અને તો નિયમિત પ્રેક્ટિસ જરૂરી છે. શુરુઆત તો માં મુશ્કેલ લાગે છે પણ દરરોજ થોડા સમય માટે કરે તો આ ધીમે ધીમે અ સુધારો જોવા મળે છે તો ભલો થાય તો નિરાશ થવાની જરૂર નથી તો ભૂલો માંથી જ સાચું શીખવા મળે છે.
એકદમ સાચું છે કારણ નવીન કૌશલ્ય અ શીખવા તિ સર્જનશીલતા અને વિચાર શક્તિ વધે છે ને તો વ્ય વ્યક્તિ સમય સમસ્યા સામે ગભ ગભરાતો નથી પણ નવા ઉપયોગ શોધે છે આ આદત જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી બને છે. કારણ કેવું છે કે ભાષા શીખવા શીખવી પણ એક મહત્વનું કૌશલ્ય છે. મરાઠી, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અથવા બીજ જી ભાષા શીખવાથી નવા લોકો સાથે સંવાદ કરવાનું સરળ બને છે ને અને નવી તકો પણ મળે છે. એનાથી
હા તો પછી આ જ્યાં અ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી જીવનમાં નવી સ્કિલ શીખવી ખૂબ મ મહત્ત્વની જ છે જેમ કે ફક્ત પરીક્ષા પાસ કરવાની જીવનમાં સફળતા મળતી નથી તો સારા વ્યવહાર સારા સંસ્કાર પછી આત્મવિશ્વાસ અને તો ક્રે એક્ટિવિટી પછી અને મેહનત પણ જરૂરી છે. તો વિદ્યાર્થી અલગ અલગ કૌશલ્ય શીખે છે તો ભવિષ્યમાં વધારે અ સક્ષમ બની શકે છે. તો આજે ઇન્ટરનેટ અને મોબાઈલ દ્વારા ઘર બેઠા હજારો વ તું શીખવી શકે જેમ કે ઓનલાઈન ક્લાસથી આપન સ્કિલ બી શિખીએ વિડિયો ઈ બુકથી બી આપ સ્કિલ શીખએ. ઈ બુક અને ડિજિટલ કોર્સથી તો આપ વ્યક્તિ પોતાના સમય અનુસાર અ ઈચ્છા મજબૂત હોય તો કોઈ પણ આરામથી શીખી શકીએ.
એકદમ સાચું છે નવીન કૌશલ્ય શીખવા માટે ઉંમર કોઈ અડચણ નથી ને તો નાનું બાલક હોય તો યુવક હોય કે વૃદ્ધ હોય જ્યારે વ્યક્તિ જીવનના કોઈ પણ તપ તે નવી વસ્તુ શીખી શકે છે ને તો શીખવાની કોઈ ઉંમર નથી. આ વિચારો હંમેશા યાદ રાખવો જોઈએ કારણ નવીન કૌશલ્ય શી ખવા માટે આપણે રોજ થોડો સમય કાઢવો જોઈએ. પુસ્તક વાંચવા ઓનલાઈન કોર્સ કરવા શિક્ષણ પાસે શીખવું અને અનુભવી લોક લોકો પાસેથી માર્ગદર્શન લેવું અને નિયમિત સરાવ કરવો. આ પણ સફળતા માટે જરૂરી છે ને અને જેવું કે શરૂઆતમાં કઠિનાઈ આવે. તો ભૂલ થાય, વાર લાગે પણ હાર માનવી જોઈએ જ નઈ. દરેક મહાન વ્યક્તિ એ નવી નાની શુરુઆત કરી હતી કે સતત પ્રયત્ન અને ધીરજથી કોઈ પણ કૌશલ્ય હાસિલ કરી શકાય છે અને ધીરજનો ફળ બહુ મીઠો થાય છે ને.
હા તો મારા માટે નવી વસ્તુ અ શીખવાથી તો શરૂઆતમાં ભૂલો થતી અને પછી સ્વાભાવિક જ છે તો આ પણ ભૂલોથી ડરવું જોઈએ નહીં. અ દરેક ભૂલ આપનો કોઈક નવું શીખાડવે છે તો ધીરજને મિત તા બેસ અને સતત પ્રયત્નથી કોઈ પણ વ્યક્તિ સફલ બની શકીએ. તો સમાજ અને તો દેશનો પણ વિકાસ થયો છે. જેમ કે યુવાને નવા ઉદ્યોગ શરુ કરે છે તો રોજગાર ઊભો કરો કરે છે તો દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનતી છે જેમ કે આજકાલ ઘણા સંસ્કાર, અ સ્કિલ ડેવલોપમેન્ટ ઉપર વિશેષ ધ્યાન આપી શક
એકદમ સાચું છે. કારણ અંતમાં તો હું એટલું કહીશ કે કહીશ કે શિક્ષણ કય કદી જ થાંભવું નવુ જોઈએ. જીવન ભર શીખતા રહેવું જોઈએ. એજ ખરી પ્રગતિ છે ને તો નવીન કૌશલ્ય આપના ને માં વધારો કરે છે. અને આત્મવિશ્વાસ મજબૂત કરે છે અને રોજગારીની તકો વધારે છે. અને જીવનને સફળ, સમૃદ્ધ અને આનંદ બનાવે છે. ચાલો આજથી નક્કી કરીએ કે દર વર્ આ ઓછામાં ઓછું એક નવુ કૌશલ્ય જરૂર શીખશું. કારણ પોતાને સતત સુધારતા રહીશું. અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશું. ચલો પછી મલજો.
કાલે પછી મને સારી લાગે તમારી સાથે વાત
મને બિ હારું લાગ્યું પછી મલજો.